હાલો
એલો અવાજ આવે છે
ડમ ક્લીઅર
બોલો ભાઈ
હમ એજ કઈને હું તો હ એમ કેતો તો હું એ બાજુ વરસાદ છે કે નહી
વરસાદ ને વરસાદ થઈ તો ગયોશે એકાદો વરસાદ આવ્યો એક વરસાદ આવ્યો હવે આવશે બીજા આવા જેવું
એવું એમ ને અમારે તો આ બાજુ વરસાદ જ ના આવતો
બરાબર
એટલે કેવામ હારો આવી ગયો હતો કે ભાઈ થોડો કઈ વહી ગયો એવું હતું
એ ખેત હળબળ બધું ઓકાવ ગયું છે
હા એ બધું કરી દીધું હોય પણ આ એક વરસાદની રાહ જોવી હ ધોરીને એવું પાન દીધું વરસાદ આઈ જાય ને એટલે સીધું ચાલુ કરી દે વાનું
હા હજી તો તો પંદર વીસ થી નીકળી જાય કારણ કે એક વરસાદ પછી એને પાછું આથી કવાનું પછી
હા ઈ તમે રાજ જો અહિયાં જેવો વરસાદ આવે ને એટલે તારે છે ને દાંંતથી બધી આંકી દેવી હેને કરી દેવું હે
એ હું વાવાનું છ
હ આ વખતે જોય એક ખેતરમાં તો અહયા ઘઉં આવ્યા હ અને બીજામાં કપા છે આ બાજુ બાકી બીજી બે બાજુ થોડીકમ આગે એટલે અ વખતે હું જુવાર ઓ મક તલ આવ હ
બરાબર
તમે હું વાવિયું
અમારે તો હવે કપાસ વાવાનું વિચારશે ને હેવડા વાવાના
અચ્છા ખૂપ છે એડા
હમ એટલે બધું લઈ લીધું બિયારણ દવા અને એ સિવાય જે હોય
બિયારણ તો લઈ લીધું છે પછી તો દવા તો ઉગે પછી છાંટવાની હોય ને એતો કઈ રીતના રોગ દહે છે કે ઈડ દહે છે કઈ રીતનું છે એ બધું
હમ અચ્છા એવું હ એમને
બિયારખ લઈ લ ખાતર લઈ રહ ખાતર આ વરસાદ થાય પછી બિયારણ આવ દો બિયારણ આવી જાય પછી અઠવાડિયા પછી ખાતર વાવાનું
એટલે તે આગાહી જોવી વરસાદ ક્યારે આવે ને એટલે પછી ખેતરમાં હું કે ખેતર આખું ખેડી નાખું હોયને બધું પ્રોપર કરી નાખું ખાલી બસ આમ એક બે મસ્ત વરસાદ આઈ જાય ને એટલે જમીન વમીનમ એકદમ ક્લિયર થઈ જાય પછી સાફ કરીને બિયાર રણવાયને એના ઉપર ખાતર નાખીને કરી દેવસ કામ ચાલુ
બઉ વરસાદ માં ખાતર નઈ નાખતો ખાતર તોવાય જાય પાણી નારે હોઈ જાય
હા એ ત્યા હજી તો જો ખેતર ના ફરતે હજી વાયડે કરવી પડશે રાતે ઢોરા કે એવું ગમી આવી ન જાય
હા તકલીફ ઝટકા શોટ મૂક દેવાાઈ અમારે તો એજ છે
એમાં પાહી એવું થાય ખાલી ખોટું ભટકાયને મરી જાય તો પ
એમાં મરે ને એમાં ખાલી શોર્ટજ જ લાગે તોયયે અમારે તાર તોડી તોડી કુદી ને અંદર આવી જાય છે
હમ એઈ હજ એવા ઈ તો પણ ઓલા રોજડા આવે ને તો બઉ નડે
હા ઈ રોજડા જ અમારે આવે છે રોજડા જ છે કા રોજડા આવે સિ અમારે પાછું ઈ હારું પડે સિંહ બી આવે ને તો રોજડાનું ઓછું થોડુંક દબાણ એટલે રોજડા ઓછા હોય સિંહ એક કાદો આવી જાય ને મારણ કર નાખે અમારે પાછળ નદી જાય છે ખેતની એમાં પાણી પીવા આવતા જ હોય રાતે એકાદું મારણ કર નાખે ક્યારેક ક્યારેક
તમારે શાતિ આ રોજડા નો ત્રાસ તો ઓછો સિંહ ને અહિયાયા તો એવું કઈ નથી અહિયાં તો રોજડા આવે એટલે ભગડવા જવા પડે ક્યારેક આખું ટોળું હોય તો પછી એકલા નો જવાય બે ત્રણ ચાર જણા હરે જવું પડે કાઢવા
હા
કારણ કે અમારે એકદમ એક તો વધ ચ્ચે આ આ જમીન અને જે ઓલી જમીન રહી ઈ રોડ ઉપર આવી એટલે ત્યાં તો સિંહ એવું કઈ આવે નહી
હા એ વાત બરાબર
ઈ તો તો એમ રોડ ઉપર હજી હારું કારણ કે રોડ ઉપર હને આમ હાઈવે ના વાહન કેવું નીકળતો હોય ને તો એને કદાચ બી નાગુ પાછું જાય પણ વચ્ચેના ખેતરમાં કાટું મોંઘવું પડે કારણ કે એક માંથી સીધું બીજા ખેતરમાં જાય આપણું ન કોઈક બીજાનું બગાડે
પણ આથી હારો વરસાદ એય ક્યારેક ક્યારેક લોહી પી જાય નો સીઝન નો હોય તો નો આવે સીઝન હોય તો એ આવે એવું બધું છે વરસાદ આવે તો એક આમટ આવી બધું ધોય નાખે
એઈજ વાંધાશેમ હરખી રીતે થોડાક થોડાક ટાઈમે આમ પ્રોપર વરસાદ આવે તોય વાંધો નહી આપડે તો બે બાજુ લોચા વરસાદ નો આવે તોય અને સૌથી વધારે આઈ જાય તોય લોચા
હા ઈજ ને
ઓછો આવે તો ઉગે ની અને વધારે આવે તો ઊંયગો એ બધું જ સફેદ તોરું થઈ જાય મહેનત પાણીઈ જાય આખી.
આ વર્ષે ઠંડી એવી નથી પડી જેવી જોઈ. કઉં ને પછી ફૂલ ઠંડી જઈને. ફૂલ ઠંડી પડીડી જ નથી આ વખતે. ઘવે ઓછા થયા ન તો અમારે વિગે નેવું નેવું મણ ઘઉ થતા અને આ વખતે સિત્તેર મણે અટકી ગયું સિત્તેર એની પાસઠ સિત્તેર ની વચ્ચે.
હમ્મ હમ્મ ઈ તકલીફ તો અહિયાં ઈ તકલીફ અમારે આ બાજુ ઓછી અહી ઠંડીનીબ અહીંયા જીવડાનો ત્રાસ બહુ છે અહિયાંને અમારે નહી પણ બાજુના ખેતરમાં એક જણા બાજરો આવ્યો હતો ઈના ખે ખેતરમાં આખા તીતી તોડાનું ટોળું ગરી ગયું હતું.
ઓહ તીતી ઘોડ એ હું હેરાન કરે.
અરે ઈ કેવું કરે એટલે આમ દિવસે કે ઈ તો આમ ખબર ની ક્યાં હંતાઈ જાય કે એવું ક જેવા રાત પડેને એટલે બહાર આવે અને ઈ ઓલા ઉપર આવી જાય આપડે શું કેવાય બાજરા જે હોય ગય ને નવી ને હેને ધીરે ધીરે કેવું કરે કે આપડે બાજરા જે ની ચોલું મૂળ ટાઈપ નું હોય ને જ્યાં જમીન માં જ બહાર આવે ઈ ધીરે ધીરે ખાઈ જાય ત્યાંથી જ- હવે ઈ ખાઈને માનલો એટલું બધું એક તો એ ઉગયો હોયે ઉંચો ઊંચે એટલે ખબર ન પડે ક્યાં તુંતોયે ક્યાં નહી વચ્ચેથી એવી રીતે ક ખાઈ નામ પડું જાય. તો પછી ઓલાને કાઈ મળે નહી બાજરાને ધીરે ધીરે હળી જાય ને એક હળે એટલે ધીરે ધીરે બધાને હેળવતું જાય.
હ તો દવા છાંટવી પડતી હોય છે ને તમારે.
દવા એટલે આમ જેવું ઉગવું આવે ને કીડા બે પેલા ફટાફટ છાંટવી પડે.
મારે એ એવું કઈ વાંધો નથી આવતો એટલે અમારે કપાસમાં ઇરું ને જાત જાત એમાં પછી છાંટવી પડે દવા ઈ એક રાઉન્ડ જ ભેગું ન થાય બે ત્રણ રાઉન્ડ એના દવાને મારવા પડે તયે તયે મરે ઈ
એટલે હા મારે એ જ પૂછુંવું તું. કે મારે એક ખેતરમાં હું ક કપાસ વાવું એટલે કઈ દવા હારી પડે.
દવા ને એ તો તમારે એગ્રો વાળા પાહે જવાનુંને કપાસ ની દવા કઈ રીતની હોય બે ત્રણ જગ્યા પૂછવાનો ભાવ કઢાવવાનો એ રીત ના પછી લઈ લેવાનું.
એટલે સીધો તમે ઓલો શું કહેવાય થોડીક દવા લો ને પછી પાણીનો ઓ ફુવારો જ મારતા હશો ને.
હા મિક્સ કરીને મારી બધું એતો જરૂર પડે તો જ બાકી. તો નહી.
એટલે કે બહુ ઈયળું ને એવું આવી જાય કે પછી ક્યારેક.
નહી અમારે તો બહુ એટલો ત્રાસ નથી હોતો પણ ક્યારેક ક્યારેક આવે તો મારવી પડેમ પછી મરી જાય.
અચ્છા એવું છે એમને.
પર એવું છે.
હ હા બાકી આ વખતે બિયારણ ને બહુ ભાવ વધીયા હે.
તું દર વર્ષે વધે છે બિયારણના ખાતરના બે ના ભાવ વધે છે.
હમ ખબર નહ આ સરકાર શું કરે હે. ખાતર ખાતર તો મેં ના જ યુરિયા જ લેવી.
હા અમે યુરિયા જ લઈ યુરિયા ડીએપી પેઅ
હમ. કારણ કે ઈન્ડિયામાં તો હે ને મેન એવું જ હશે. કે યુરિયા તેમ હારું હોય બહાર તો મળતા છે આથી હારાટ ઇન્ડિયામાંથી આવવા નહી હોય.
અમે તો વચ્ચે બે વર્ષ પેલા જીપસમ આવે ને જીપસમ નાખવું હતું એટલે જમીન પોહોચી પડી જાય કડક બહુ થઈ ગઈ હતીલે પોહોચી પડી જાય જીપસમ નાખો ને એટલ
એટલે એની કઈ પછી જમીન ઉપર સાઈડ ઇફેક્ટ થઈ કે વધારે ઉગતુ એ ઓછું થઈ જાય કે જમીન પતાઈ નાખેવું કઈ
ના ના એવું કઈ નતું બે વર્ષ પેલા ક્ષમ નાખ્યું તું જમીન પોહચી પાડવાઢું નાખે અને અમુક વર્ષ પછી છાણિયા ખાતર નાખ રાખવાના હોય આપડે આ જો ને પરવાળ લોકો ભેગા કરે ને
હા ઓરી
હા એ છાણ આખો ખેતર માં નાખ દેવાનું આમ પાથરી દેવાનું એમ રેન્ડમલી
અચ્છા એવું છે એમને અમારે તો આ વખતે તો વરસાદ નની રાહ હોય બાકી ઓલી વખતે દેવું હતું તો ઓલી વખતે વરસાદ આવ્યો ને એમાં એને બે ખેતર આખા તો ધોવાય ગયા ત અરા તો
હમ અમારે એવું થાય અમારે અજમા આવે ને તો બહુ વરસાદ પડે તો અજમા બળી જાય પાછો
એ બાજુ બહુ વરસાદ આવે
હઉ અમારે તો આવે તો એ ખેતર બાર પાણી કાઢી નાખે એવો વરસાદ આવે
ઓ કેટલા ઇંચ પડતો હોય છે અંદર અહિયાં
કાંઈ નક્કી ન એક આમઠો આવે ચાર ઇંચ પડીને પાંચ ઇંચ પડેને નો આવે તો એ અઠવાડિયું ન આવે એવું બધું છે
હમ એટલે ત્રાસ એમને મોટો
હવ
જોકે અમે તો બોર્ડ નું પાણી વાપરીને નદી જાય નદી માં ડાયરેક્ટ મોટર ઉતારી દીધી છે એટલે ઈ પાણી આવે એટલે પાણી નું તો અમારે કોઈ ટેન્શન નથી
અમારે તો હારું કારણ કે અમારેને એક ખેતરની બાજુ માંથી જ કેનલ નીકળે હે અને બીજું ખેત આની તે આપણે નર્મદા એટલે પાણી કયું નથી વાંધો વાંધો જીવડાનો બહુ છે
જી વાત તો રહેેવાની
જીવાત અરે પણ આમ જીવાત દર વર્ષેને અલગ અલગ દેખાય એવું નહી કે આમ સેમ જ હોય દર વખતે અગ ખબર જ ન પડે કે કઈ દવા લાવી
બરાબર હ.
કારણ કે પેલા વર્ષે દવા હ લયો હોય, જીવાત બધી હોય ગઈ હોય એટલે આપને એજ હોય કે બીજા વર્ષે આ વાવશો આ જ જીવાત આવશે, બટ એ હોય જ નહી એટલે પછી એમાં બહુ ખર્ચો હોયો જાય.
તો તમારે પાક ફેર કરવા ફેરબદલી કરી દેવાની પાકની, તમે ઘઉં કપાસ વાવતા હોય તો કઈક બીજું વાવવા મળવા. એક વર્ષે ઈ ટ્રાય કરવાનું એટલે પાક ફેરબદલી થઈ જાય જમીન એ ફેરબદલી થઈ જાય એનું.
હવે તો એ એવી ઇરાદો છે. અને એકાદા ખેતરમાં શું કેવાય આંબો વાય દેવો હ, અત્યાર નની પણ દસ બાર વરષ પછી તો આમ થશે હરખો મસ્ત.
સૂકા આંબા ની કેરી મસ્ત થાય સૂકા આંબો વો, પણ ઈ પાછું કલમ થી રોપવું પડેને અર ઓલવું આવાજ આવ તો તમારે દસ ને પંદર વર્ષે કેરી આવે.
હા હા એટલે હું કે ખેતી માં તો આવું જ છે બધું તારેત.
એઈ આંબા વાંબા ન કરે આપડે જે વાવતા હોય ઘઉં બાજરી જુવાર જે વાાવતા હોય.
હા હા સારું હાલ અત્યારે મળી પછી હવે.
હ હા.